નમસ્કાર
નમસ્કાર
કેમ છો?
બસ મજામાં.
આજે આપણે ગુજરાતના તહેવારો વિષય પર વિગતવાર વાત કરીશું. ગુજરાત તેની સમુદ્ર સંસ્કૃતિ પરંપરા અને રંગબેરંગી તહેવારો માટે સમગ્ર દેશમાં જાણીતું છે.
હા બિલકુલ સાચી વાત છે ગુજરાતમાં વર્ષ દરમિયાન અનેક નાના અને મોટા તહેવારો ઉજવવામાં આવે છે દરેક તહેવારોનો પો પોતાનો અલગ અર્થ, મહત્ત્વ અને સંદેશ હોય છે.
બિલકુલ સાચી વાત છે તહેવાર માત્ર આનંદ કરવાનો દિવસ નથી તહેવાર સમાજમાં પ્રેમ એકતા અને સહકારની ભાવના વધારવાનું એક સુંદર માધ્યમ છે.
સાચી વાત જ્યારે તહેવારો આવે છે ત્યારે ગામ હોય એક શહેર દરેક જગ્યાએ ખુશીનું વાતાવરણ જોવા મળે છે લોકો એકબીજાને શુભે છાઓ આપે છે અને સૌહાર્દ સૌહાર્દ વધે છે.
બરાબર છે ગુજરાત ના મુખ્ય તહેવારમાં ઉતરાયણ જેમ કે નવરાત્રી દિવાળીમાં લોકો ફટાકડા ફોડે છે. હોળી માં રંગબેરંગ અ રંગ લગાવે છે. જન્માષ્ટમી માં કૃષ્ણ ભગવાન નો તહેવાર હોય છે રક્ષાબંધનમાં બેન ભાઈને રાખડી બાંધે છે મ શિવરાત્રી આવે છે શરદ પૂર્ણિમા અને અન્ય ઘણા તહેવાર નો સમાવેશ થાય છે.
દરેક તહેવારની ઉજવણી કરવાની રીત અલગ હોય છે. કેટલીક ઉજવણીઓ ધાર્મિક હોય છે તો કેટલીક સામાજિક અને સંસ્, પ્રાકૃતિક પરંપરાઓ સાથે જોડાયેલી હોય છે.
તો ચાલો સૌ પ્રથમ ઉત્તરાયણ વિશે વાત કરીએ. ઉત્તરાયણ ગુજરાત નો ખુબ જ લોકપ્રિય તહેવાર છે.
હા ઉત્તરાયણ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં આવે છે આ દિવસે, સવાર થી સાંજ સુધી લોકો પતંગ ચગાવે છે અને આખું આકાશ રંગબેરંગી, પતંગોથી ભરાઈ જાય છે.
ઘરની અગાશી પર પરિવાર, અને પાડોશીઓ ભેગા થાય છે. દરેક વ્યક્તિ ઉત્સાહ પૂર્વક, પતંગ ઉડાડે છે અને એકબીજા સાથે આનંદ વેચે છે.
ઉત્તરાયણ દરમિયાન કોઈ કઈપો છે જેવા અવાજો, સતત સાંભળાય છે આ શબ્દો માત્ર, રમતનો ભાગ નથી પરંતુ ઉત્સાહનું પ્રતીક પણ છે.
ઉત્તરાયણ ના દિવસે ઉંધીયું, જલેબી, તલની ચીકી, સિંગની ચી્કી અને અન્ય પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવે છે.
હા આ તહેવાર માત્ર મનોરંજન નથી પરંત, મળતું પરંતુ કુટુંબ અને સામાજિક વચ્ચેના સંબંધો પણ વધુ મજબૂત બને છે.
ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓની સુરક્ષા રાખવી પણ એટલી જ જરૂરી છે. આનંદની સાથે જવાબદારી પણ હોવી જોઈએ.
સાચી વાત જો દરેક વ્યક્તિ સાવધાની રાખે તો ઉજવણી, પણ સુંદર બને અને પ્રકૃતિનું રક્ષણ પણ થાય‌.
હવે નવરાત્રી વિશે વાત કરીએ આપડે નવરાત્રી ગુજરાતની ઓળખ સમાન તહેવાર છે.
નવરાત્રી નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે આ દિવસોમાં, માતાજીની આરાધના કરવામાં આવે છે અને ભક્તોનું વિશેષ વાતાવરણ રહે છે.
જેમ કે સાધના સમયે લોકો ગરબા અને દાંડિયા રમે છે. નાના બાળકો યુવાનો અને વડીલો, સૌ ઉત્સાહથી તેમાં જોડાયેલ છે.
ગરબા માત્ર માત્ર નૃત્ય નથી. ભક્તિ સંસ્કૃતિ અને એકતા નો સુંદર સંગમ જોવા મળે છે.
નવરાત્રી દરમિયાન રંગબેરંગી પરંપરાગત, વસ્ત્રો સમગ્ર વાતાવરણને વધુ આકર્ષક બનાવે છે.
નવ, આ તહેવાર દ્વારા ગુજરાતની સંસ્કૃતિની ઓળખ સમગ્ર વિશ્વ, સ સુધી પહોંચે છે.
નવરાત્રી, આપણને શિસ્ત ભક્તિ અને સામૂહિક જીવનનું મહત્વ પણ સમજાવે છે
આ તહેવાર દ્વારા ગુજરાતી સંસ્કૃતિની ઓળખ સમગ્ર વિશ્વ સુધી પહોંચે છે.
હવે દિવાળી વિશે વાત કરીએ દિવાળીને પ્રકાશ નો તહેવાર કહેવામાં આવે છે.
દિવાળી પહેલા ઘરની સફા. સફાઈ કરવામાં આવે છે ત્યારબાદ ઘરને સુંદર રીતે સજાવવામાં આવે છે.
સાધના સમયે ઘરમાં દીવા પ્રગટાવવામાં આવે છે. દીવાનો પ્રકાશ અંધકાર ઉપર પ્રકાશની જીતનું પ્રતિક માનવામાં આવે છે.
હા રંગોળી પણ દિવસ. દિવાળીનીું સુંદરતા વધારે કરે છે. ઘરના પ્રવેશ દ્વાર પાસે સુંદર રંગોળી બનાવવામાં આવે છે.
લોકો એકબીજાને મીઠાઈ આપી શુભેચ્છાઓ પાઠવે છે. આ પરંપરા પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે.
દિવાળી પછી નવું વરષ આવે છે લોકો નવા વસ્ત્રનું સ્વાગત, કરે છેે. નવા વર્ષનું સ્વાગત કરે છે આનંદ અને શુભેચ્છાઓ સાથે કરે છે.
દરેક તહેવાર જીવનમાં નવી આશા, નવો ઉત્સાહ, અને નવા વિચારો લાવે છે.
એટલા માટે પ્રેમ પ્રેમ માટે તેઓ એ. એટલા માટે તહેવારોનું મહત્વ માત્ર ઉજવણી પૂરતું નથી પરંતુ, જીવનનો મૂલ્યને સમજાવવામાં પણ છે.
હવે હોળીના તહેવાર વિશે વાત કરીએ. હોળી રંગોનો અને આનંદ નો તહેવાર માનવામાં આવે છે.
હોળીના એક દિવસ પહેલાં હોળિકા દહન કરવામાં આવે છે આ પરંપરા સત્યના, અસત્ય પર વિજય નું પ્રતિક માનવામાં આવે છે.
બીજા દિવસે લોકો એકબીજાને રંગ લગાવીને શુભેચ્છાઓ પાઠવે છે. દરેક જગ્યાએ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે.
હોળીનો મુખ્ય સંદેશ એ છે. કે મનમાં રહેલા ભેદભાવ દૂર કરીને સૌ સૌ. સૌ સાથે પ્રેમ અને સ્નેહથી રહેવું.
આજના સમયમાં કુદરતી રંગોનો ઉપયોગ કરવો વધુ યોગ્ય માનવામાં આવે છે.
પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતાનું ધ્યાન રાખીને તહેવાર ઉજવવામાં આવે. તો તેનો આનંદ પણ વધે છે.
હવે જન્માષ્ટમી વિશે વાત કરીએ. આ તહેવાર ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવે છે ભજન કીર્તન અને પ્રા થનાનું આયોજન કરવામાં આવે છે.
ઘણા સ્થળોએ દહી દહીહાડી જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. લોકો ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લે છે.
જન્માષ્ટમી આપણને પ્રેમ, કરુણા, ધર્મ અને સત ત્યાના માર્ગ પર ચલાવી પ્રેરણા આપે છે.
હવે રક્ષાબંધન વિશે વાત કરીએ. આ તહેવાર ભાઈ અને બહેનના પવિત્ર સંબંધ નું પ્રતીક છે.
આ દિવસે રાખડી બાંધવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવી રહી છે. તેમાં વિશ્વાસ વિશ્વા સ્નેહ અને જવાબદારીઓનો ભાવ રહેલો છે.
ગુજરાતમાં ગણેશ ચતુર્થી પણ અનેક સ્થળો એ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે.
ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આરતી, ભજન, અને ધાર્મિક કાર્યક્રમો યોજ યોજવવામાં આવે છે.
તહેવાર દરમિયાન સ્વછતા જાળવવી દરેકની ફરજ છે.
જાહેર સ્થળોને સ્વચ્છ સ્વચ્છ રાખવાથી સમગ્ર સમાજનો લાભ થાય છે.
આજના સમયમાં પર્યાવરણને અનુકૂળ. રીતે તહેવારો ઉજવવાનું મહત્ત્વ વધતું જાય છે.
ઓછો કચરો કરવો પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો અને કુદરતનું, રક્ષણ કરવું જરૂરી છે.
તહેવારો દ્વારા બાળકોને સંસ્કાર અને પરંપરાની ઓળખ મળે છે.
વડીલો નવી પેઢીઓને તહેવારોનું મહત્વ સમજાવે છે આ રીતે, તે પરંપરા સતત જીવંત રહે છે.
ગુજરાતના દરેક વિસ્તારમાં તહેવારોની ઉજવણીમાં થોડો ફરક જોવા મળે છે.
પરંતુ દરેક જગ્યાએ આનંદ ભક્તિ અને એકતા ભાવના સમાન રહે છે.
ગામડામાં તહેવારો દરમિયાન લોકગીતો અને લોક નૃત્યનું, આયોજન કરવામાં આવે છે.
શહેરમાં પણ સાંસ્કૃતિક કાર્યોમાં. પ્રદર્શન અને મેળાઓનું આ આયોજન કરવામાં આવે છે.
મેળાઓમાં હસ્તકલા રમતો. પરંપરાગત વસ્તુઓ અને સ્વાદિષ્ટ. વાનગીઓ જોવા મળે છે.
આવા મેળાઓ સ્થાનિક. કારીગરીને પોતાની કળા રજૂ કરવાની સુંદર તક આપે છે.
તહેવરોના કારણે બજારોમાં પણ વિશેષ ચહલ પહલ જોવા મળે છે.
વેપારીઓ વેપારીઓ કારીગરો અને નાના. ઉદ્યોગોને પણ આ સમય દરમિયાન સારી તક મળે છે.
તહેવારો માત્ર ધાર્મિક પ્રસંગ નથી તે સમાજને એક સાથે જોડવાનું સુંદર સાધન છે.
જ્યારે લોકો સાથે મળીને ઉજવણી કરે છે ત્યારે પરમ, પરસ્પર વિશ્વાસ અને પ્રેમ વધુ મજબૂત બને છે.
ગુજરાતના તહેવારોમાં રંગ સંગીત ભક્તિ, અને સંસ્કૃતિનો અદ્ભુત સમય જોવા મળે છે.
દરેક તહેવારો કોઈને કોઈ સારો સંદેશ આપીને જીવનને, વધુ સુંદર બનાવે છે.
આ રીતે ગુજરાતના. તહેવારો માત્ર ઉજવણી નહી. પરંતુ આપણી સંસ્કૃતિ જીવંત ઓળખ છે.
સાચી વાત આ પરંપરાઓ જાળવી સમજાવવી અને, આવનારી પેઢી સુધી પહોંચાડવી એ સૌની જવાબદારી છે.
આજે આપણેે આ વિષય ઉપર બહુ સારી વાત કરી. ફરી ક્યારે આ વિષય પર ચર્ચા કરીશું.
ઓકે.
નમસ્તે.
નમસ્તે.
હા.